હ મિત્ર નમસ્કાર
કેમ છો?
મજામાં છો મિત્ર, તમે કેવું છે મજામાં છો ને?
હા મિત્ર અભ્યાસ કેવો ચલી રહ્યો છે?
હા મિત્ર હવે કોલેજ ને એવું બધું ચાલુ થઈ ગયું છે તો હવે અભ્યાસ ચાલુ કરીએ કારણ કે મિત્ર થોડા દિવસ પહેલા ખુબ જ ધોધમાર વરસાદ પડ્યો એના લીધે મારા થોડા જે પણ ક્લાસ હતા એ થોડા રહી ગયા હતા કારણ કે વરસાદ જ મિત્ર એટલો પડ્યો હતો કે ખુબ જ ઘણ તકલીફ પડી
હા મિત્રો તમે કહ્યું કે વરસાદના કારણે ઘણી બધી શાળાઓ કોલેજો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ મા એક અઠવાડિયા માટે રજાઓ જાહેર કરવામાં આવી હતી. તો મિત્રો આપણે એક વિષય પર વાત કરીએ કે જે પણ આપણે અ કોલેજ પૂરું થાય એના પછી જે રોજગાર છે. રોજગાર અથવા નાના વ્યવસાયો સ્થાપિત કઈ રીતે કરી શકીએ અથવા જે પણ આ નાના વ્યવસાય છે, એનાથી રોજગાર આપણે કઈ રીતે મેળવી શકીએ એના વિશે આપણે મિત્ર વાત કરીએ તો આપણે ખબર છે, કે જે પણ આપણો ભારત દેશ છે, એ એક વિકાસશીલ દેશ છે. જ્યાં મોટી સંખ્યામાં વસ્તી છે, તો જે મોટી સંખ્યામાં વસ્તી છે, એના કારણે બધા લો કોને રોજગારી પૂરી પાડવાનું પણ એક ખુબ જ મુશ્કેલ આપણે સરકાર સામે એક પડકાર છે, તો આવી પરિસ્થિતિમાં જે પણ આપણા જે નાના વ્યવસાયો છે. તે દેશને આર્થિક વિકાસમાં અને જે પણ રોજગારી પૂરી પાડવા છે, એમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો જે પણ નાના વ્યવસાય માત્ર લોકોનું આવકનું સાધન નથી પરંતુ જે નાના વ્યવસાય છે, એ લોકોને આ આત્મનિર્ભર બનાવે છે, સ્વરોજગારને પ્રેરિત કરે છે. ત્યાર પછી જે પણ સ્થાનિક અર્થતંત્ર હોય છે, એને મજબૂત બનાવે છે, તો જે પણ નાના વ્ય યો હોય છે, જેમ કે કરિયાણાની દુકાન છે. પછી ચાની લારી છે, દરજી કામ છે, કે બ્યુટી પાર્લર છે. પછી નાની નાની જે મોબાઈલની દુકાનો હોય છે, જયા પણને બેટરી મોબાઈલની કે પછી મોબાઈલ રી પેર કરવાનું કે મોબાઈલના ગ્લાસ મોબાઈલના કવર મોબાઈલની રિચાર્જ કરી આપવામાં આવે છે. એવી નાની મોબાઈલ રિપેરિંગની દુકાનો પછી જે આપડે દૂધ વેચાણનું છે, ડેરી વ્યવસાય પછી આપણે હસ્તકલા જે ભરત કામ કરીએ છે, તે પછી આપણે નાના નાના અથાણાના છે, જે ઘર ઉદ્યોગ છે. તે આપણે સ્થાપિત કરી શકીએ પછી જે બેકરી છે, ત્યારબાદ જોએ તો પા પડ પાપડ એ બધાને જ ભાવતું હોય છે, તો એ પાપડ ને એક નાનો વ્યવસાય એ ખૂબ જ સરસ વિચાર છે, જેના થકી આપણે આપણા સાથે સંકળાયેલા દસ પંદર લોકોને પણ વ્યવસાય આપી શકીએ કારણ કે એમાં આપણને બનાવા માટે ચાર થી પાંચ લોકો જોઈતા હોય છે અને એને શેરખીરીતને પેક કરવા માટે ત્રણ થી ચાર લોકો જોઈતા હોય છે અને એને ગામે ગામે વેચવા માટે આપણને ચાર થી પાંચ લોકો જોઈતા હોય એમ કરીને આપણે એક સાથે પંદર થી વીસ લોકોને આપણે સાથે સાથે રોજગાર પણ પૂરી પાડી શકીએ છ છે અને આત્મનિર્ભરતાથી આપણે એક અથાણા અને પાપડનો પોતાન વ્યવસાય ચાલુ કરી શકીએ છીએ ત્યારબાદ મિત્ર જે પણ હાલમાં જોઈએ તો જે લોકો છે, એ કપડાના ના ખુબ શોખીન છે, તો જે પણ દરજી છે, એટલે કે સિલાઈ કામ અને ભરત કામ એને આપણેે કરીએ તો આપણે એનાથી ખુબ સારી આવક મેળવી શકીએ છે, તેમાં પણ આપણે બીજાને રોજ રોજગાર પૂરી પાડી શકીએ છે, કારણ કે જે પણ આ નાના વ્યવસાય છે. તેમાં આપણે વધારે વધારે પૈસા ઉમેરવા પડતા નથી આપણે નાની રકમથી પણ પોતાનું બિઝનેસ ઉભો કરી શકીએ છેએ મિત્ર પછી આપણેે જોઈએ તો જે પણ આપણા નાના વ્યવસાય હોય તો તેને આપણે મોટી મોટી કંપનીઓ જેમ કે બ્લન્કીટ છે એમેઝોન છે એવી બધી જગ્યાએ આપણે જે પણ આપણા વ્યવસાયો છે ત્યાં આપણે તેમાં આપણે દુકાન રાખી આપણેથીન મા્યમથી પણ આપણે આપણે રોજગારી પૂર અથવા વ્યવસાય આપણે સ્થાપી શકીએ છીએ અને ખુબ સારી આપણે ઇન્કમ મેળવી શકીએ છે તો મિત્ર જે પણ આપણે જે રોકાણ મેળવવાની પદ્ધતિઓ છે તે આપણે નાના વ્યવસાયને પછી ધીરે ધીરે મોટા પાયે સ્થાપીએ તો આપણે વધારે ઈન્કમ મળી ર છે તો જે આપણે મેં તમને જણાવી એું કે જે પણ હવે સિલાઈ મશીન છે એનું ખુબ હવે અ લોકો શોખીન થઈ રહ્યા છે કપડાના તો એને આપણે જે મોટી મોટી કંપનીઓ છે એમેઝોન છે પછી મીસો છે એવી બધી કંપનીઓ પર આપણે આપણે વ્યવસાયને સ્થાપી શકીએ છી પછી નાના વ્યવસાયનું સૌથી મોટું મહત્વ એ છે કે આપણે લોકોને રોજગાર આપી શકીએ છી અને આપણે પોતે પણ સ્વરોજગાર પોતાને પૂરી પાડી શકી છે તો લોકો નોકરી શોધે તો તેના બદલી પર પોતાનો નાનો વ્યવસાય કરે તો એ ઘર બેઠા પૈસા કમાવી શકે છે અને સાથે સાથે બીજાને પણ રોજગારી પૂરી પાડી શકે છે તો આના વિશે તમે મિત્રો શું કહેવા માંગો છો
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે કારણ કે મિત્ર આપડણે હાલમાં જોવા જોઈએ ને તો મિત્ર જે પણ યુવાનો છે એ બાર એટલે કે જયારે કોલેજ કરીને નીકળે છે ત્યારે એ લોકો પર ઘણા બધા એવા એ લોકો પર રસ્તાઓ હોય છે કે કઈ જગ્યા જગ્યા જવું કઈ જગ્યાએ નહી જવું કયું કઈ કંપનીમાં જવું એવું ઘણા બધા એ લોકો પર એ રસ્તા હોય છે કે આપણે યોગ્ય એટલે ધંધો કરવાનો હોય નાની દુકાનો શરૂ કરવી હોય તો આપણા આપણા પર ઘણી બધી એવી ઓપ્શન હોય છે અને મિત્રો હું તમને જણાવવા મામાંગુ છું કે હાલમાં આપણે જોવા જઈએ તો જે ભારત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના દ્વારા જે મફત કીર્ટ યોજના બહાર પાડવામાં આવી છે એ પણ પચાસ પચીસ હજાર પચીસ પચીસ હજારમાં મળે પરંતુ એ મફત આપવામાં આવે છે. એ એનો લાભ લેવો જોઈએ મિત્ર કારણ કે જે નાના નાના ધંધા કરતા હોય એ લોકો માટે આ યોજના ખુબ જ મહત્વની છે મિત્રો તો તમારે શું કેવું છે
હા મિત્રો તમે કહ કે સરકાર શ્રી ઘણા બધા યોજનાઓ બહાર પાડે છે અને તમે કહ્યું કે ઘણા બધા પડકારોનો સામનો કરવો પણ પડે છે કારણ કે આપણને ખબર છે કે જે પણ આપણા નાના વ્યવસાય છે તે જે તેમાં આપણને અમુક વાર પૂરતી રોકાણનો અભાવ હોય છે. કે જે પણ નાના વિષયમાં આધુનિક ટેકનોલોજી ની અછત હોય છે. પછી આપણને ખબર છે કે બજારમાં જે મોટી મોટી કંપનીઓ આવેલી હોય છે તો તેમનો પણ આપણને સામનો કરવો પડે છે. અને માર્કેટિંગની મુશ્કેલીઓ પડે છે. પછી જે પણ આપણા જે અ મજૂરો હોય છે તો તેમને યોગ્ય તાલીમ નથી મળતી જેના કારણે આપણે વિકાસને એક નાના વ્યવસાયને એક અવરોધરૂપ બને છે ઘણી વખત જે નાણાકીય સહાય હોય છે એના માર્ગદર્શન ના અભાવના કારણે પણ એવી ઘણી બધી. મુશ્કેલીઓ પડે છે. ને મિત્ર તમે કહ્યું કે માનવ કલ્યાણ યોજના તો મિત્રો તમે કહ્યું. કે માનવ કલ્યાણ યોજનામાં સરકાર્રી દ્વારા ઘણી બધી લાભો મળવા મળે છે જેમાં પુરુષો માટે પ્લમ્બર છે પંચરની કીટ મળે છે. પછી સુથાર નું એ કીટ મળે છે અને બહેનો માટે વધાર રૂપ સાબિત થાય એવી કીટ એટલે કે સિલાઈ મશીન પણ તેમાં મળે છે તેમાં મિત્ર જે પણ સ્ત્રીઓ છે તેમને બે મહિના માટે તેમને પેલા ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમને સરકારશ્રી દ્વારા મફતમાં એક રૂપિયો પણ ભરવા ભર્યા વગર તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે. અને પુરુષોને પણ જે કીટ છે એ એકવીસ દિવસની ટ્રેનિંગ કર્યા બાદ કીટ આપવામાં આવે છે. અને એના ફોર્મ પણ આપણે ઓનલાઈન દ્વારા સરળતાથી આપણે અરજી કરી શકીએ છ છેએ અને આપણી અરજી ત્યાં સ્વીકારવામાં આવે અને આપણને ટ્રેનિંગ આપ્યા બાદ આપણને સરળતાથી બધી કીટો મળી રહે છે. તો મિત્રો આ જે પણ નાના વ્યવસાયો છે તે દેશની આર્થિક વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો મેળવે છે તો આપણે જોઈએ તો સ્થાનિક સ્તરે ઉત્પાદન અને વેચાણ વધે છે જેના કારણે સ્થાનિક બજારો મજબૂત બને છે. નાના ઉદ્યોગો પરંપરાગત કળા હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના ઉપરાંત મિત્ર આપ આપણે તમને હું જણાવતા જણાવીશ કે મહિલાઓ અને યુવાનો માટે પણ સ્વરોજ જગ નવી તકો ઉભી થાય છે જે સમાજમાં સર્વાંગી વિકાસ માટે ખૂબ જરૂરી છે જોકે આપણે ખબર છે કે આ સમસ્યાઓ આપણે ઉકેલ સરકારની ઘણી બધી યોજનાઓ અમલ માં છે જેમાં તમે કહ એવું કે ઓછા વ્યાજે લોન મેળવવાની છે પછી બીજી આપણેે વાત કરીએ તો કૌશલ્ય વિકાસ તાલીમ જેમાં આપણને વિવિધ તાલીમ આપવામાં આવે છે પછી સ્ટાર્ટઅપ પ્રોત્સાહન છે જેમાં આપણને ખુબ ઓછા ટકા આપણને વ્યાજ આપવામાં આવે છે લોન આપવામાં આવે છે જેનું વ્યાજ દર ખુબ ઓછું હોય છે. પછી મહિલામાંથી ઉદ્યોગ સહાય યોજના છે જેવી ઘણી બધી યોજનાઓ છે જેમાં ડિજિટલ વ્યવસાયને પ્રોત્સાહન ખૂબ સરળતાથી મળે છે.
હા મિત્રો તમારી વાત. ખૂબ જ સાચી છે કારણ કે મિત્રો આપણે હાલમાં જોવા જઈએ તો કોઈ પણ ધંધો શરરૂ કરવાનો હોય તો મિત્રો એમાં આપણને ટેલેન્ટ જોઈએ આપણને આવડત જોઈએ જો આપણા પર આવડત હોય મિત્રો તો આપણે કોઈ પણ ધંધો સરળતાથી કરી શકી અને એમાંથી આપણે યોગ્ય એવો નફો પણત કરી શકીએ છીએ કારણ કે મિત્રો આપડણે જો આપણા પૂરા ટેલેન્ટ હોય તો આપણે કોઈ પણ ધંધો દ રીતે આપણે કરી શકીએ છીએ અને એમાં ડિગ્રી કે એવું અભ્યાસ ની જરૂર નથી આપણા પર યોગી આવડત હોય તો આપણે કઈ પણ ધારી શકીએ તે કરી શકીએ
તો એના માટે આપણે પર મહેનત કરવાની શક્તિ હોવી જોઈ અને આપણે કઈ રીતે આગળ આપડું આ ધંધાનું જે પણ આગળ આપણે બિઝનેસ કરવાનો હોય એટલે કઈ રીતે આગળ વધવું એના માટે આપણે પૂરતી માહિતી હોવી જોઈએ આપણે યોગ્ય એવા યોગ્ય એવા પ્લાનો બનાવવા જોઈએ જેથી કરીને આપણે આગળ ભવિષ્યમાં સારો એવો નફો પ્રાપ્ત કરી શકેએ છીએ મિત્ર
હા મિત્રો તમે કહી એવું કે જે નાના વ્યવસાય છે એનો મુખ્ય ઉદ્દેશ્ય તો એટલો છે કે જે આપણા અંદર રહેલી તકનીક છે એને આપણે બહાર લાવીએ અને પોતાનો ઉદ્યોગ સ્થાપી શકીએ અને આપણા થકી બીજા બે લોકોને આપે રોજગારી પૂરી પાડી શકીએ તેના માટે જે પણ નાના વ્યવસાય છે એ આપણા દેશના આર્થિક ફાળામાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે મિત્ર આટલું કહીને આપણે આ વિષયને સમાપ્ત કરીએ.